હલો હા શું તમને મારો અવાજ આવી રહ્યો છે.
હા આવી રહ્યો છે તમને મારો આવાજ આવી રહ્યો છે?
હા એકદમ ક્લિયર આવી રહ્યો છે.
હા
તો હું આજે તમને જે વધુ વરસાદને કારણે જે વાવાઝ- ઝોડું આવ્યું હતું અને જેના કારણે ઘણા લોકોને ઘણું બધું નુકસાન થયું હતું તેના વિશે તમને વાત કરવા માંગુ છું. તો અત્યારની જ વાત કરીએ તો અમારા ગામમાં ઝાડવું પડી ગયું હતું અને જેના કારણે વીજળીનો થાંભલો તૂટી ગયો હતો અને જેના કારણે ઘણી બધી મુશ્કેલીઓનો અત્યારે અમારે સામનો કરી રહેવે પડ્યો છે. અમારે અહીં મોટરમાં અમે પાણી પણ નથી ભર્યું તેના કારણે અત્યારે પાણીની અમને ખુબ સમસ્યા થઈ રહી છે અને જેના કારણે અમે ફોન પણ ચાર્જિંગ નહોતા કર્યા જેના કારણે અત્યારે અમારે કશે ટોર્ચ નો યુઝ કરવો હોય તો ટોર્ચ પણ નથી અને જેના કારણે અમે ખુબ ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છીએ તો હું એવું માનું છું કે આપણે ચોમાસામાં બેકઅપ રાખવું જોઈએ કે જેથી કરીને પાવર બેંક રાખું જોઈએ અથવા કોઈ પણ એવી વસ્તુ રાખવા જોઈએ જેનાથી આપણે મદદ લઈ શકીએ તો તમારું શું માનવું છે? આ બાબત
હા અમારે તો કેવું છે કે હમણા ઘણો વરસાદ આવી રહ્યો છે. વગેરે માં ઘણા બધું નુકસાન થયું છે પણ આપડે અમારે કાલે સાંજે ખુબ જ વરસાદ આઠથી અમુક ઘરોના પતરા પણ ઉડા લઈ ગયા અને ખેતીમાં પણ બધું નુકસાન થયુ. અને અમુક જણાના ઘર પણ તૂટી ગયા જે ઝાડવા પડીને એ લોકોના ઘર પણ ખૂબ જ નુકસાન થયું. હમણે... થોડા સમયો બાડ અમારા ગામમાં થાંભલા ને એવુ પણ તૂટી ગયા અને લાઈટ નો પણ અમા ઘર કામમાં ને અમને ખુબ જ તકલીફ પડી રહી છે હમણાં હમણા ઘણ બધો વરસાદ આવી રહ્યો છે. જેથી લોકો કામ પર પણ નહી જઈ સકતા અને બાળકો સ્કૂલ પણ નહી જઈ શકતા. જેથી કરીને અમને વરસાદથી ઘણો બધો સામનો કરી કરવાનો પડી રહ્યો છે હમણાં ખુબ જ વરસાદના કારણે લોકો ધુમ્મસ ફેલાઈ ગયો છે લોકો બજારમાં જતા એક્સિડન્ટ ધુમ્મસને કારણે એક્સિડન્ટ પણ થઈ રહ્યું છે અને અમારા ગામમાં રોડ ઘણો વરસાદ આવાથી રોડ પર પાણી આવી જવાથી બાજુથી ઘણા બધા નો એક્સિડન્ટ થયું છે અને ઘણા બધા નું અકસ્માત થઇ ગયું છે. હમણાં થોડાક સમય બાદ અમારે અહિયાં ઘણો વરસાદ આવાથી રોડ પર બધું એક્સિડન્ટો પણ થયા હતા અને ઘણા બધા નો અકસ્માત પણ થયો હતો. અને હમણાં ઘણો બધો ધુમ્મસ આવી રહ્યો છે જેથી કરીને અ ઘણા લોકો પહાડ ઉપર ફરવા જતા હોય અને ત્યાં દેખાતું કઈ ના હોય તેને ઘણા લોકોનું એક્સિડેન્ટ અને અકાસ્માત પણ થઈ ગયું છે તમારે શું કેવું છે?
તમારી વાત એકદમ સાચી છે. કે અત્યારે તમે જોવા જાવ તો ઘણું ઠંડું વાતાવરણ છે જેના કારણે ઘણા લોકોને ઘણી બધી બીમારીઓ થઈ રહી છે જેમ કે તમે જોવા જાવ તો શરદીનું પ્રમાણ અત્યારે ખુબ વધારે માત્રામાં વધી રહ્યું છે અને તમે જેમ કહ્યું તેમ ધુમ્મસ કારણે ઘણા બધા એક્સિડન્ટો થઈ રહ્યા છે તો જો આપણે આ એક્સિડન્ટો ટાળવા હોય તેનાથી બચવું હોય તો આપણે જે ગાડીમાં પાર્કિંગ લાઈટ ની સુવિધાઓ આપી છે જે આપણે પાર્કિંગ લાઈટ ચાલુ કરીને જ ગાડી ચલાવવી જોઈએ અથવા હેડલાઈટ ચાલુ જ રાખવી જોઈએ ગાડીથી જેથી કરીને આગળ વાળા ને ખબર પડે કે આગળ થી ગાડી આવી રહી છે અથવા શું વાહન આવી રહ્યું છે અને જો પાર્કિંગ લાઈટ ચાલુ રાખી શું તો પાછળ વાળા વ્યક્તિને પણ ખબર પડશે. કે પાછળથી કોઈ ફોર વ્હીલર અથવા ટુ વ્હીલર આવી રહી છે તો આપણે તેને સાઈડ માંથી ચલાવવું જોઈએ અને આપણે જોઈએ તો નગરપાલિકાની જે લાઈટ જે રસ્તા ઉપર રાખવામાં આવી છે તે પણ આપણે ચાલુ જ રાખીશું તો સારું રહેશે જેથી કરીને
ડિવાઈડર પર જે લાાઈટો હોય છે તેનાથી ગાડી ચાલકોને ખબર પડશે કે અત્યારે અહી ડિવાઈડર છે તો આપણે ડિવાઈડર ની સાઈડ માંથી ચલાવીજ તેઓ ડિવાઈડર માં ઘસડાઈ જશે અથવા તેઓનું એસડન્ટ થશે તો તેઓને ઘણું એવું નુકસાન થશે તો તે બાબતે પણ તેઓએ ધ્યાન રાખવું જોઈએ. તો હું એવું જ માનું છું કે તેઓ આ બાબતે ધ્યાન રાખશે અને તેઓ સાવચેતી ચલાવશે તો તેમને પણ નુકસાન નહી થશે અને જે બહારના જનજનતાના લોકો છે તેમને પણ નુકસાન નહીં થશે. અત્યાર ની તમને વાત કરું તો અત્યારે જેમ તમે કીધું. વાદળના કારણે અત્યારે અમારે અહીયાં ગામમાં જ એક જગ્યાએ ટોલો જે છે તે ટ્રક ડ્રાઈવરે તેનો ટ્રક એક જણના ઘરમાં ઘુસાડી દીધો હતો જેને કારણે જાનહાની નું તો નુકસાન નહી થયું પણ માલહાની નું ખુબ નુકસાન થયું છે. તેઓની ઘરની દિવાલ તૂટી ગઈ છે. અને તેઓને ઘરમાં ટોલો ઘુસી જવાથી તેઓમાં ખુબ ભય નો માહોલ છે તેઓનો રસ્તો આ પરા ઘર છે જેથી કરીને તેઓ અત્યારે ખુબ બી બીને રહે છે કે અત્યારે પાછું એવું કઈ થઈ જશે તો અમારું શું થશે તો તમારું શું માનવું છે આ બાબતે
હા તમારી વાડી નું બરાબર છે અને અમારે તો એવું જ કેવું છે કે હમણાં ઘણાો બધો ધુમસ ના કારણે ઘણા બધો લોકોને નુકસાન એવું થઈ રહ્યું છે જેથી કારણે હેડલાઈનને એવું તમે કીધું તે બરાબર છે ચાલુ રાખવી જોઈએ તો હમણાં થોડાક સમય બાદ અમારા અહં ગામમાં એટલું બધું પાણી આવી ગયું હતું કે વરસાદના કારણે. ઘરોના આંગણામાં તો ખુબ જ પાણી આવી રહી ગયું અને અમારે અહં પાની રમાં અને ઘણું બધું પાણી આવી રહીને ઉપસાઈ ગયું છે પાણી નીકળ નીકળતું જ નથી અને અમારે તો સરકારને એવું કેવ છે કે અમારે અને પાપલાઈન બનાવે જેથી પાણી ગરમાને ઘુસે અને એ મને બહ તકલીફો થાય છે તો અમારે એવું કવું છે કે ઘત ના પાણીઓને આવી જતા તેને બહાર કાઢોને બીજું કરો અને હમણાં વરસાદોમાં એટલું બધું આ વાતાવરણ એવું ઠંડુ થઇ ગયું છે જેથી કારણે ઘણા લોકો બીમાર પડી રહ્યા છે અને બાળકો વરસાદ માં ભીના તરતજ તાવના શરદી માથું દુખતુ. ખાન વગેરે ની બીમારીઓ ચાલુ થઈ જાય છે હમણાં અમારા ગામમાં એક છોકરું. તે પાણી માં ભીંજાતા હતા તેને બીજા જ દિવસે હમને ઘણો બધો ટાવ આવી ગયો અને તેમને દાખલ કરેલું હતું. અને જાણવા મળલ્યું કે બેક્ટેરિયાને ઘણી બધી બાબતો મીન્સ કે ઘણું એમને રોગ થઈ ગયો હતો હમણાં એટલે વરસાદના પાણી માં આપણેે હમણા ખુબ બોરાવું ના જોઈએ અને રમવું ન જે આપડે બાળકો ને પણ ના પાડવી જોઈએ કે આપડે ખતર ના પાણીમાં રમવું ના જો જેથી કરીને એ લોકોને તાવડી વગેરે જેવી ઘણી બધી બીમારીઓથી નુકસાન ના થાય હમણાં વરસાદ થી ભીના આપણને કે ઘણા બધા વૃક્ષ વસનમાં આપડણે સ્વચછતા ના રાખીએ તો આપણા આજુબાજુ મચ્છરો અને રહેલા મચ્છરો ઘણા બધા પાકે થાય છે ગંદકીથી તો આપણા ત્યાંથી ડેન્ગ્યુ મલેરિયા જેવા ઘણા બધા રોગ પણ થઈ શકે તમારે શું કેવા આ બાબતમાં
આ વાત એકદમ સાચી છે કે અત્યારે તમે જેમ કીધું તેમાં તમે જાણો છો કે તમે કેમ કીધું જાડવાઓ પડી જાય છે. તની વાત કરો તો અમારે અહિયાંી એક નાનું બાળક છે કે આંગણ માં ઝડવા નીચે રમી રહ્યું હતા ઝડવાનું લાડું તૂુંને એટલા જોર થી નીચે પડ્યું કે તે બાળક અત્યારે ખુબ ગભરાઈ ગયું છે અને તેને એડમિટ કરવામાં આવ્યું છે. કારણ કે તે એટલું ગભરાઈ ગયું હતું કે તેને અત્યારે તાવ ભરાઈ ગયો છે અને તે તાવનોો સામનો કરી રહ્યો છે તો તે ખૂબ જ આપણા માટે દુઃખદકારક ઘટના કહેવાય એમ આપણે માની શકીએ તો હું એવું જ કવા માંગુ છું કે જેમ બને તેમ આપણે સાવચેતીથી રહીએ અને હું તો એવું કવા માંગુ છું કે અત્યારે જે લાઈટ ની આપણને સમસ્યા થઈ રહી છે તો જી ઈ બી વાળા એ જયારે વરસાદ ચાલુ થવાનો હોય પ્ર્રી મોન્સૂન માં તેઓએ જાડવાઓ કાપી નાખવા જોઈએ અને જે ઝાડુ તેમને લાગે કે આ ઝાડવા ઓ નડી રહ્યા છે તાપને અથવા અડી રહ્યા છે તો તે ઝાડુ તેઓ પહેલેથી કાપી નાખશે તો તેઓ માટે સારું રહેશે જેથી કરીને અત્યારે જે લાઈટનો સામનો કર પડ્યો છે તે ના પર રબડા અને તેઓએ પણ વરસાદમાં નીકળીને કામ ન કરવું મળે તો તેઓ જેમ બને તેમ સા તીતી અને શાંતિ થી પહેલાથી જ બધું પતાવી દાય તો તે તેમના માટે ખૂબ અસરકારક રહેશે અને તેઓએ આગળ જતાં આવું કઈ પગલું પણ ન લે પડશે અત્યારે તમે જોવા જાવ તો ઘણા બધા જે જી વી બી ના કરો છે તેઓ ચોમાસામાં કામો કરી રહ્યા છે કારણ કે તેઓએ કિમ મોનસૂનમાં કશું કર્યું જ નતું અને અત્યારે જયારે તેમના પર આવી પડ્યું છે ત્યારે તેઓ વિચારે છે કે પહેલાથી કરી લીધું હો તો સારું તો તે પહેલા થી ઝાડવા કટિંગ કરી નાખવા જોઈએ જેથી કરીને જે જાઝડવાઓ તારો ને અડે છે અથવા તારો પણ પડી જાય છે તો તેથી તેઓ મચાવી શકે તેને અને તેઓએ જ ચોમાસામાં કામ ન કરવું પડે અને અત્યારે તમે જોવા જાવ તો ઘણી બધી લીલોતરી ફેલાઈ ગઈ છે જેના કારણે જે જનાવરો ખુબ વધારે માત્રામાં વધી રહ્યા છે તો તેના પર પણ આપણે ધ્યાન દોરવું જોઈએ આપણે ગમે ત્યાં ગમે ત્યા પગ ન મૂકી દેવો જોઈએ જે આપણા માટે ખૂબ નુકસાનકારક છે તમે જોુવઓ તો અત્યારે સાપોનું પ્રમાણ ખુબ વધારે થઈ રહ્યું છે અને દેડકાઓનો અવાજ સાંભળીને સાપો એકત્રિત થાય છે અને તેઓ ને દર માં પાણી ભરાઈ ગયું છે તેથી તેઓ દર માંથી નીકળીને તેઓ ગમે ત્યાં ફરવા લાગી ગયા છે. તમારું શું માનવું છે આ બાબત
હ તમારી વાત એકદમ બરાબર છે હમણાં તમે કહ્યું તેમ જીબી વાળા હમણા કહી એ લોકો ચા તૂટે ગયા તે લોકો પહેલાથી ધ્યાન ના રાખી અને પછી તૂટી ગયા પછી આવીને થોડુંક જ કામ વગેરે કરીને હમણા ગયા ગયા છે. પાછા આવે કે અમને લાઈટ વ ખબ જ તકલીફ પડી રહી છે જેથી કરીને અમારા ઘ લી છે અને તમે કીધું તે પ્રમાણે જી વી બી વાળા કોઈ પેલાથી સૂચન અમારે અને તેઓ જોઈ ગયા હતા પણ તેઓ કામગીરી શરૂ જ ના કરી અને હમણા જયારે આ બડું તૂટી પડ્યું છે એ લોકો આવીને થોડુંક સાફ સફાઈ કરીને જતા રહ્યા અને કઈ ગયા કે અમારા આ કામ નાથી બીજા લોકો આવશે તે આ કામ કરશે અને હમણાં તમે કેયૂ સાપો નું અમારા ગામમાં એક એવ બન્યો છે કે એક અ માતા હતી કે ખી તરે ગઈ હતી અને એ લોકો એ જાણ્યું કે ખેતરમાં જઈને ત્યા ઘણ બડ ચાર કપા ગયા રત્યારે એમણે એક ધારો કાપતા એક નાગ સાબે તેમનું તેમને પગમાં ક ડંખ ભર્યો અને તેમનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું હતું એવી ઘણી બધી એમને ડવાખાને પણ લઈ ગયા પણ ત્યાં જાણ કરવામાં આવ્યું કે તે લોકો હવે બચી જ ના શક્યા એમ કર તે લોકોનું મૃત્યુ થઈ ગયું છે. તમારે શું કેવુ વાતમાં?
તમારી વાત એકદમ સાચી છે, તમે જેમ કહી એમ ઘણા બધા નુકસનો અત્યારે કહી રહ્યા છે, જેના કારણે ઘણા લો કો તકલીફો નો સામનો કરી રહ્યા છે, તો તે આપણા માટે ખુબ જ દુખદકારક છે, અને તમે જેમ કીધું તેમ અત્યારે ઘણા બધા લોકો જે ચારો કાપવા જાય છે, તેમને ક ડી પડે છે, સાંપુ જેથી કરીને તેવો મૃત્યુ પણ પામે છે, અને ઘણા લોકોને ઘણી ઈજા થાય છે, તો આ બધી બાબતે જેમ બને તેમ વધારે ધ્યાન રાખીશ તેટલું સારું પડશે હું તો એવું જ માનું છું કે અત્યારે બધા લોકોએ ધ્યાનથી બધું કામ કરવું જોઈએ અને જા સાવચેતીથી બધું કામ કરવું જોઈએ જેથી કરીને લોકો બચી શકે અને તેમને કશું થાય પણ નય તો હું તો એવું જ કેવા માંગુ છું કે અત્યારે જેમ બને તેમ જલ્દી થાય એમને સારું તો સારામાં સારું વધે જે તમે જોવો છો ઘણા લોકો જે છે, તે ભાત રોપવા જાય છે, અને તેમને પગમાં જે કાદવ લાગી જાય છે, તે તેઓ સારી રીતે કાઢતા નથી જેના તેમના પ જાય છે તો તે બાબતે પણ તેયોએ ધ્યાન રાખવું જોએ તો તેઓ કાડોમાં કામ કરવા જઈ રહ્યા છે, તો તેઓ સાથે દવા પણ અને ટ્યુબ પણ રાખવી જોઈએ કે જે ઘરે આવે ને તેઓ લગાવી દે એ તેમના પગમાંને એવું નુકસાન ન થાય અને તેઓ આ બધા નુકસાન થી બચી શકે તો તમારું શું માનવુ છે, આ બા
હા મારે એજ માનવુ છે, કે તમે કઈ તે વાત બરાબર હમણા કોઈ ઘણા બધા પગોમાં નુક નુકસાન થઈ રહ્યું છે, પગ પાકી રહ્યા છે, અને ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે, પગ માંથી આપણને ઘણા બધા અંદર મેલ ઘૂસી જવાથી પગ પાકી જાય છે, એ ચાલવામા ને મુશ્કેલી થાય છે. એવું બધુ ગણુ બધુ થાય છે, એ બાબતમા એટલું જ કેહે કે આપડે પછી મલીશું ચાલો તો મલીએ પછી